હલો.
હા, બોલો.
શું ચાલે?
બસ ચાલી રિયા બોલો, હમ્મ.
એ આપડે હવે ગુજરાતીની વાતો કરવાની હા
હા.
હવે દિવાળી આવેય તો કલર બલર લાવવો પડશે.
દાવત પડશેની યાર, બઉ સ્થળો પર રહી. ઘર આખો જેખો તો ખરી, કેવુ થઈ ગયું.
હા.
આખું યાર ચાર પાર વખતનું થઈ ગયું. હલો.
હમ. તમારું કળ બબ મારવાનું હોય તો મને કજો
હા ક તું બરોબર.
બબ.
હમ. બરોબર બરોબર.
અને આપડ નવી રીતે ચાલુ કરીએ.
હની કરી એ. કલલ નાખે છે કોન ટકો.
રાંબુ ચોકડી મોધેરા ચોકડી બધી સ આવી.
વધધી સાઇડ.
હમ.
બરોબર.
એટ મરચુલી સાઈડ કહેવાનું હોય. સાઇલ ઉપર.
બરોબર.
હ
હમ હ.
બરોબર.
બરોબર. નકામાં બા કમ આવ તન ત. આત્માનની બિલ્ડિંગ કલર જેટલું લાગશે અને, કેટલું કલર કરવાનું ઉ પડશે?
એ તો જોયા પછી ખબર પડે લગભગ વીસ પચીસ ડોલો જતી ર.
વીસ પછી ના હોય યાર આટલે બધા આટલી ઓછી ડોલ થતી હોય, પછીમાં આટલી બિલ્ડિંગ વીસ પછી ડોલતી થોડી થતું હોય.
તો બાર થી કલર કરાવવાનું.
બ અંડર ટ્રી બાથરૂમ એ લે બધું લઈ લો.
એમ એમ. આપડ એજ બધું થઈ જશે.
આ?
હમ બીજું કોઈ કોમ હોય તો કો.
હલ્લો.
બીજું કોઈ કોમ હોય તો કો.
બીજું તો જોનમ હશુ તો કેશુ અત્યારે હોજ પડી હ.
હા.
હા બાપ પોગ્રામ બનાવવો પડશે પહી યાર.
એવું એમ.
હ, ખાવા બાવા બનાવું પડશે. કોમ એક એક ભઈ રાતે કોમે કોમે જવાનું હો.
હા, તો
તમારે આવું હ?
આવું કેવાય. નરિયા નરિયા કોમ કરવાનું હો. તમે કોન્ટ્રાક્ટર હો તમાને વાત કરી એટલે
એવું એમ?
હા.
કેટલા લેછો ભાવ ?
તો શું? પણ આપતે હમજીન કરીશ.
સમજી નહીં યાર પાકા ભાઈ કોઈ કેટલે આલે આ પાાય આટલા ડોલ જહા આટલા જહા. પછી કલર આટલો જહા. લાપકી આટલી જહા પછ આ હા એ ફાઈબર કલર આટલું જાહા પછી હા લાપી ક્યા કેટલા લીટર જાહા? પાઈ હા કલાર પેલું જારીં કલર કરવાનું હોય એનો કલર કેટલો જહા?
એવું હો એમ?
હમ.
એ બધું થઇ જશે.
બધું માલું કમસે કમ કેટલા મારો કેટલા છે ખબર?
હા.
મારા ખાલી બધા મકાન કમ્પ્લેટ કરવામાં કમસે કમ ત્રીસા ત્રીસ હજાર પડે. તીસમાં કરતા હો કો.
હા હા.
તોસમાં કમ્પ્લીટ ડન
હોવ હોવ.
તીસમાં કમ્પ્લીટ કરવું એમ?
હમ.
પાઈ કો પાઈ કોઈ બાકી ના રેવું જો હો ને.
હમ. આ કયા દિવસમાં? કશું બાકી નહી.
બાકી તમે તો બારના દેશના ખરાબ પકડવા છો.
હમ સહી આ
ગેરંટી હુ હાલો?
અત્યારે અત્યારે વોડની એક્ઝામ ચાલી રહી.
હા.
છોકરાઓ બધા ભણવા જાય.
ત અગાન તો પતી જાય સ્કૂલ ચાલુ થઈ ગઈ.
એવું હોયમ.
હમ. માટુ કામ કા મા શોક કાલે અમ કાલે જ બાર મણા બારમાં કાલે કીધું કે પપ્પા સ્કૂલ ચાલુ થઈ ગઈ.
હ એમ
તમે કો સ્કૂલ બ તમે કો સ્કૂલ બંધ હોય યા છય બંધ હોય
ફૂલ તો ચાલુ જ છે પણ અત્યારે
સમમે્યા ફર્મ કરવાના ફમ કરવા ઈચ્છા નહી લાગતી
તમે કોન્ટ્રાક્ટર હો કોમક વાળા અંગળ વાત કરું ઘણા અંગર વાત કરું
એ માણસ આવશે અમારું
કોન્ટ્રાક્ટર મુળ
હ.
બરોબર
મોણસ આવશે એટલે જોઈ ને એમ ભાઈ કઈ દે છે તમને આટલું સા આટલું આટલાનું આટલું અને પછી તમારું આગળ ઉમપ દવું બરોબર
પણ એું જોઈ એવું જોઈ ચાલતું હોય કે તમારાને તમે કોન્ટ્રાક્ટ કર તમારા આઈને જોવાનું અમે બીજા ઘ ઘર થોડી વધારીએ
હા તો અમે પણ આવીશું ને અમે આવીઈને જોઈ લેશુ પછી મકાન ની જે રીતે હોય એ રીતે કરશું ને પછી ઈછા હશે ને બમાટ કર રું
દસ એવા ગરો કમસે કમ એક ઘર અમે ઘર લીધા ત્રીસ લાખ ક તમે કીધા બરોું મા માં નમાયો નહીિ હોય મા સમા તમારું બધું
હા હા
બરોબર ના
હા
બરોબર
પછી આગળ કોણ થશે એમ
હં અને ના પેમેન્ટ હ હ પૈસા દ લ શું કેક ક કેક
એું કરી છું પેલા જોુવા તું તો
એવું હો ક આવ
આ બે ત્રણ ગળમાં
બે નહી મારા બે કે ફ્લાઇટ હ કેનેટ મીટિંગ કરવા જઈએ બજ નાો
એવું એમ
તમારે ઘર પલા કરાવવાનું બાકી લીધે હા. આ ઘરે રિકવર કરવાનું.
હમ
તું નેચરની ચરબી વાયરો બહુ આવા એટલો
એવું પણ. વાયાનું હું કરવાનું
પવન તો આવે પણ હું કરતું.
હમ.
પવન તો આવે.
અહા.
પવન આવો
કર ચુકો
હમ.
હળગવાની છે. હગવા એઈ દિપ
પવન તે પ પવન રોતો આવતો હતો. કોમ નું વસ્તુ નહી આયવુ.
પવન દીધું હોય ના
હ આ પવા નિશ તું હતું. કોઈ કોઈ કમનું જ વસ્તુ નહી
પવનડી તો કોઈ ના થાય. પણ આપડે ત્યા શાકભા સરગવાનું
ગા ગમતું જ નહીં ભુલદી આય હું જાહે
એવું એમ
હા.
ને તો સરગવાની છે. હોવાય તે
મે એ ગાડું મનલો પસે હો.
હા ખય લેજે યાર શું ના પાડું.
મારુ પથરી ગીયુ સે એટલા જ કીધું. હમ્મ.
ખાઈ લેજે પહિ બીજા
અહા મજબૂત ઓમ ભાલુ મજબૂત થઈ ગીયા.
ના બોલાય
તમ ના બોલે?
અરે કોઈ કંપનીમાં
એવું હ?
બેવું હે ના બોલાયું?
હા હારું એજ.